હલો હલો.
હલો
હલો.
હલો.
હેલો
હલો
હા આવાજ આવે છે.
હા આવે છે આવે છે.
કેમ છો.
મજામાં તમે કેમ છો.
મજામાં છું. વોટ્સઅપ દેખો ને તમારા.
આજે મને તારી સાથે સેવિંગ મની વર્સેસ સ્પેન્ડિંગ મની આ વિષય પર વિ તારથી બાત કરવાની છે
હા હા હા ઠીકે.
ઠીક છે.
હું પણ મજામાં છું.
હા વા આ તો ખુબ ઉપયોગી અને જીવનસા તે જોડવલી વિષય છે પૈસા કમાવો જિતલો જરૂરી છે એટલા જ સમજદારી થી ખર્ચ કરવો અને બચત કરવું પણ જરૂરી છે.
હા સાચું છે. આજ કલ ઘણા લોકો પૈસા કમાવે છે. પણ બચત નથી કરતા બીજું બાજુ જો કોઈ લોકો ખૂબ બચત કરે છે. પણ જીવનનો આનંદ લેવા ખર્ચ કર કરવામાં ડરે છે.
હ હા એકદમ એટલે સેવિંગ મને અને સ્પેન્ડિંગ મને બંનેમાં સંતુલન રાખવું ખૂબ જરૂરી છે.
હા બિલકુલ. પહેલે આપણે સેવિંગ મની વિશે વા
હા બચત એટલી આપની કમાઈમાંથી થોડો ભાગ ભવિષ્ય માટે બાજુ પર રાખવું. બધા પૈસા એક સાથેથે ખર્ચ ના કરી દેવા પણ જરૂરી સમય માટે સાંભળી રાખવા.
હા એટલે જે પૈસા જે પચાવ છું. એ આપને ભવિષ્યમાં કામ લાગશે.
રશ્મિતા પાઈ ઉઠસવલા તજા બાદા પેલા હા જરૂર છેમ કે અચાનક બીમારી આવી જાય, ઘરમાં કોઈ ઇમરજન્સી થાય, બાળકોને શિક્ષણ માટે પૈસા જોઈએ, વ્યવસાય શરૂ શર કરવું હોય, લગ્ન, પ્રવાસ અથવા કોઈ મોટી ખરીદી કરવી હોય તારે બચ્ચે ખુબ કામલ લાગે છે.
હા બિલકુલ. જો આપની પાસે બચત તોય તો સંકટમાં સમયે ઘભરાડું ઓછી થાય
એકદમ બચત વ્યક્તિને સુરક્ષિત મહેસૂસ કરવા આવે છે. બચત કરવાને કે ફાયદે શું છે?
બચત કરવાના મુખ્ય ફાયદા શું શું છે?
ઘને ફાયદા છે પહેલા ફાયદો આર્થિક સુરક્ષા મળે છે બીજો ફાયદા અચાનક ખર્ચ આવે તો ઉધાર લેવાની જરૂરત ઓછી પડે ત્રીજો ફાયદા ભવિષ્યના સપના પૂરા કરવા મદદ મળે ચોથો ફાયદા મનમાં શાંતિ રહે છે કે મારે પાસ થોડાક પૈસા સુરક્ષિત છે. પાંચમો પાંચમો ફાયદા બચતની આદત વ્યક્તિને શિસ્તબદ્ધ બનાવે છે.
હા બિલકુલ સાચી. મને લાગે છે કે બચત કરતા લોકો વધારે જવાબદાર બને છે.
હા કારણ કે એ લોકો ખર્ચ કરતા પહેલા વિચાર કરે છે આ ચીજ ખરીદેવી જરૂરી છે કે નહીં
સાચી વાત છે બચ્ચેના તેનો સંબંધ ભવિષ્ય સાથે ખૂબ ગાળો છે.
હા. આજે બચાવેલો પૈસો કાલે આપલે આધાર આપે છે.
હવે સ્પેન્ડિંગ મની એટલે ખર્ચ કરવો એ વિશે વાત કરીએ
હા ખર્ચ કરવું એટલે રોજિંદા જીવનની જરૂરતો માટે પૈસા વાપરો જેમ કે ખાવાનું કપડા શિક્ષણ દવા ઘરખર્ચ યાત્રા બીજલી મોબાઈલ બચ્ચોની ફી ઉત્સવ સામાજિક પ્રસંગ આપ બધા માટે ખર્ચ કરવો જરૂરી છે ને
હા સાચી વાત છે હા ઘરચ તો જીવનમાં આવશ્યક ભાગ છે જો પૈસા કમાઈએ પણ ખર્ચ ન કરીએ તો જીવન ચાલશે કેવી રીતે
સાચું પૈસા કેવલ જમા કરવા માટે નથી પણ યોગ્ય સમય યોગ્ય વસ્તુ પર ખર્ચ કરવો પણ જરૂરી છે
હા એટલે ખર્ચ કરવાનું મતલબ ફિજુર ખર્ચી નથી પણ જરૂરી અને ઉપયોગી વસ્તુ માટે પૈસા વાપરવું
બિલકુલ જો આપને પોતાના સ્વાસ્થ્ય શિક્ષણ ઘરની જરૂરત વ્યવસાય અ સાધન સામગ્રી સગવડ આરામ અને પરિવારના સુખ માટે પૈસા ખર્ચ કરીએ તો એ યોગ્ય ખર્ચ કેહેલાય
હા ખર્ચ કરવાના ફાયદા શું હોય શકે
ખર્ચ કરવાના કોઈ ફાયદા આ છે. પેલો ફાયદા જીવનની જરૂરતો પૂરી થાય છે. બીજું ફાયદા સગવડ અને આરામ મળે છે. તીજું ફાયદા જે શિક્ષણ, વ્યવસાય, સ્વાસ્થ્ય પર ખર્ચ કરીએ તો ભવિષ્ય સુધારે છે. ચૌથો ફાયદા પરિવાર સાથે નાના મોટા આનંદના પ્રસંગો ઉજવી શકીએ છીન. પાંચવો ફાયદા પૈસા યોગ્ય રીતે ખર્ચ કરીએ તો જીવનની ગુનવત્ત તા સુધરે છે.
હા. હા. જેમ કે સારું અન્ન બાલકી નું શિક્ષણ સારા ક પણા સ્વસ્થ પર ધ્યાન આ બધા ખર્ચ ર્ચ તો છે, પણ જરૂરી ખર્ચ છે.
એકદમ પૈસા ફક્ત ત બચાવવા રાખવું, અને પોતાની જરૂરતો દબાવી દેવી. એ પણ યોગ્ય નથી ના.
હા, હા બિલકુલ. એટલે બ બચત પણ જરૂરી અને ખર્ચ પણ જરૂરી. તો બંનેમાં સંતુલન કેવી રીતે રાખવો?
મારા મતે કમાય પૈસા નેત્ર એ ત્રણ ભાગમાં વિચારવો જોઈએ. જરૂરી ખર્ચ બચત અન તીજો ઈચ્છા અથવા આનંદ માટે ખર્ચ.
હમ્મ-હમ્મ. ઉદાહરણ આપોને.
ઉદાહરણ? જેમ કે કોઈને મહિનામાં બીસ હજાર રૂપિયા આવે તો ઘર ખર્ચ પહેલા ઘર ખર્ચા, દવા, ફી, બિલ્સ, રાશન એ જરૂરી ખર્ચ. માટે બાજ ઉપર રાખીએ પછી થોડા ભાગ બચતમાં મૂકી દે અને બાકીમાંથી થોડો ભાગ પોતાની નાની ઈચ્છા, આઉટિંગ, ગિફ્ટ અથવા કપડાં માટે વાપરી શકીએ.
હા, ઓ હા એટલે પૈસા આવે ત્યારે પહેલા બધો ખર્ચ ન કરી દેવાનો પણ યોજના બનવાની
હા એને જ મની મેનેજમેન્ટ કહેવાય
ફિઝલ ખર્ચ શૂ છે ખર્ચ કરવું જરૂરી છે પણ ફિઝલ ખર્ચ શું છે
ફિજુલ ખર્ચ એટલે એવા આ ખર્ચ જે જરૂરી ના હોય કેવલ લાલચ દિખાવા અથવા ક્ષણિક ઈચ્છા માટે કરવામાં આવે જેમ કે ઘરમાં જરૂરિયાત હોય છતાં બાર બાર અના આવશ્યક શોપિંગ કરવું ફક્ત આ ઓફર જોઈને ખરીદી કરી
હમ્મ
કરવી સોશિયલ મીડિયા જોઈને બીજાની નકલમાં ખર્ચ કરવો
હા ક્યારેક છે એટલા જ માટે લોકો વસ્તુ ખરીદે લે છે પછી એની ઉપયોગ પણ નથી થતો
હા એકદમ ડિસ અ ડિસ્કાઉન્ટ હોય એટલે ચીજ જરૂરી બની જાય જરૂરી નથી
હા મોબાઈલ કપડા કોસ્મેટિક્સ હા
હા અને પછી મહિનાના અંતમાં પૈસા ઓછું પડે છે આવાજ આવે છે
હલો આવે છે આવે છે
હા મેરી આવાજ મેરે કો મુજે હી સુનાઈ દેતી આવાજ આવે છે આપકો
આવી છે આવી છે
ઓકે ઓકે બોલો ને
વધારે બચત કરવી એ હંમેશા સારું જ છે
હા બચત ખુબ સારી આદતે છે પણ જો કોઈ વ્યક્તિ એટલી બચત કરે કે પોતાની જરૂર જરૂરિયાતે પણ પૂરી ન કરે સ્વાસ્થ્ય પર ખર્ચ ન કરે બાળકોની શિક્ષણ ટાળે આરામદાયક જીવન જનજીવે તો એ સંતુલિત રીત નથી
હા એટલે બચ્ચે તલે હો હોવી જોઈએ કે જીવનમાં આનંદ ન જાય રહે
હા હા પૈસા જીવન સુધારવા માટે છે એટલે અતિ બચત અને અતિ ખર્ચ બને ખોટી બાજુ છે ને
હા મને તો લાગે કે સાચી એ સમજ જે મા છે કે કયા ખર્ચે જરૂરી છે અને કયા નથી
એકદમ વિવેકપૂર્ ન ખર્ચ અને નિયમિત બચે એ સાચી રીત છે સુનો ને અ દસ મિનીટ બાદ કોલ કરૂ અભી ના દૂસરે કોલ પે બાત કરતી હૈ
હા હા
ફિર બાત કર કે સારું લગા મુજે તુમસે બાત કર કે સારું લગા
અચ્છા અચ્છા સારી આદત વ્યક્તિ તેના જીવનમાં સુંદર વ્યવસ્થ સ્વસ્થ અને સફલ બના છે.